હલો.
હલો.
કઈ નહી. જો કપડા હુકઇએ. તમે શું કરો છો?
ગ્યા?
હા હો ઊઠી ગયા. તે ભાઈ શું કરે?
છ સાત વાગે હુવડાવ્યો.
હમ. હજી નથ ઉઠ્યો?
તો હુવડાવ્યો, હુવડાઈને બસ આયવી આ બાજુ.
હમ. અમે પણ જો હમણાં ઉઠ્યા, હવે કપડા આમ ધકેલીએ.
જમવામાં હું બનાયુ છે?
જમવાનું, જમવાનું તો હજી વાર હોય ને.
એું પણને શું ખાધું
બપરે એ રીંગણા રોટલા અત્યારે હવે નિવેદ કરવાનું છે આજે તો
એમ
આ વાસરા બાપા ન હોય ને?
હા હા, આજ સોમવાર છે એટલે.
પેહલો સોમવાર છે ને તો કરી નાખીએને.
કે મહિનોય
આ મહિનામાં જ હા આ મહિનામાં જો હોય ને વા ભારત દરમન
અ અ સાઢ અસાઢ મહિનો છે એ
હ હા ટ છે એમ ખબર
તો પસાદ પછી શ્રાવણને પછી ભાદર વાળ
હા હા હા હા શ્રાવણ મહિનામાં ભાતરવાનું
શ્રાવણ ના ભાદરો બેમાંથી થઈ શ
હા હવે કેમ ખબર કઈ નને ખબર પડે
કે બી જાવાનું
સાગર હવે આજ આવું આવું કર એ જ આવે તો બાકી તો બાકી કાલે આવશે
હા હા
હ આજે તોવ ન આવેલપ રીબડા રીબડા પી ગયા હમણાં
હા
નાઈટ માં જવાનો હોય છે તો એું આવે ને
હા હ
નાઈટ શિફ્ટ હા એક રોક એકથી નાઈટ શિફ્ટ આવેા એટલે નક્કી નહી હવે એટલા નંદિરજા પાડે તો આવે
નાઈટ હોય તો દોઢધનો ઓફ હોય કે
ઓફ નો હોય લાખો દી ઘેરે હોય દસ વાગે તો જવા
એટલે આજ રજા પાડે તો એ કાલે દસ વાગે જ જવું જ પડે
બાકી આજની સીટ ભરીને આવે તો કાલ સવારે આવે તો પ્રમ દે જવાનું લોભ છેમુકણ.
તમાર દે વરતી સં કરે
એ સુતાય છે આ મોબાઈલ જોતા હય છે
હા હા
હમ તમામે હ ઘેરે સ બ જઈ ભ નોકરીમાં
આવે તોછ પાછા ચાલુ કરશ
હમ
ય ર કઈ
હમ
ના બે માટે.
હમ હમ.
એ થાયી કરવા દો.
હા સાલું કઈ એક ન કરે હતું.
સાડા તર વાયાગા નુ છે.
હમ્મ
ત ત આપ શી.
ઓકે હા. સારુંલી.
મે તો સલા થી ચાલુ કર્યું.
આજ થી બપોરે જઈમ હતું કે.
હ સવારે થેપલા ચાખા થું ને એ પછી કામ કરવાનું. તે તો જઈએ ને થોડી.
હા હા.
ઉપરે કાકડી. ટમેટું ગારજ ને એવું બધું સુધારીને નાનું મોરું મરજ. સુધારી પછી એમાં મરી નો પાવડર નાયખો ને ખચર નાખો. લીંબુ એવુ મસ્ત લાગતુતુ
પેટ ભરાય ગું. તેવું કાકડી ને ગાજર તો ખાતું ને.
એમનેમ ન આમ બનાવ્યું મેં મે તને કીધું એ રીતના બને
હ.
બ ખાવાનું એક વાટકો તો ખાઈ જ લેવાય તારે રોજ.
હ. આમ કાકડીને ગાજર આમ ખાતી હોય સુધારીને એમ નહી તમે કેમ ખાવ એમ. હ આમ ખાતેર.
હ.
હમ.
હ.
અવાજ કપાતો લાગેત.
ચર ને ભૂકી નેવુ નાયકખુ
પછી હલાવીને. એ ધાણાજીરુ નાખો તો આ કુદીના ના પાન ધાણા. કચું ખાવાનું બહ મસ્ મજા દે મ.
તો તો તમને એ સ્વાદ ગમી ગયો તો ત હ એ ચાલ છે ને.
હવ હવે રોજ જો રોજ ભલે લઈ આવવા એક ટોકડી એકને સુધારી
એમાં શું હોય કે પેટ ભરાય પણ પેટ ન હોય સમજણ.
હા અયે છે.
ખાવાનું ભૂખું નહી દેવાનું ખાવાનું પણ ફેટ વગર વસ્તુ ખાવાની. તારે ને મેં ત કીધું મે એ રીતના તું રોજ એટલું તો ખાઈ જ લઈ જે ને. પછી રોટલી રોટલી પેલા ઓછી ખવાય. પણ સનાજ ને બધૂ આવું થાય ને તો છોકરાને તેજ આખી બમસો. સ્કીન એવું બધું બહ સારું આવે ગયની ટકાવારી સારી હેલ્ધી બાળક થાય
હમ્મ કરશો શરૂઆતમાં
મજા જ મને તો એમ હતું કે અત્યાર સુધી મેં આળસ કરી ખોટી, નિતો અત્યારે મારો કરી ગયો હતો
હમ્મ.
આતો મને હું કેવાય, ખાવાનું હરખ બોલ બોલવ, પણ હવે કય કે નહી આવ મજા આવે ખાવાની
એટલે આપડે તો સ્વાદ જોતો હોય ને મસાલાદાર વધારે ખાવું જોઈ ને એટલે
હા એર વાળું તો અમારે બન જ કરી દેવું એમ તો ખાવું જ ન
હમ્મ
ભુખ લાગે ને તો છેલ્લે ગોળ ને રોટલો ખાઈ લેવાનો શાક ઓછું જેમ બને
હા, તેલ વાળું તો આપડે બાફી ને મગ ને એવું ખાઈએ તોએ વજન ઉતરે.
હા, તેમજ કરી હાંજે, હાંજે હું ઓલા ચણા પલાળ દઈ એટલે સવારે ઈ હું ને કરી દે ને હું એ કરી લઈ કાલે હે ને સલાડમાં થોડાક ચણાઈ નાખ દેઈ.
હમ્મ.
પસી એક દિવસ પૌવા ખાય. એક દિવસ મગ ખાય. એવું બધું ખાઈ.
હારે કરાય. તો કસરત ને એવુંય? કે એવું કાંઈ નહીં?
કસરતમાં હા, અનુલોમ વિલોમ ને એવું કરી, ખાલી યોગ કરી. યોગ કરી. કસરત માં વોક વોકિંગ કરવાનું, જઈન ત્યારે વોકિંગ કર લેવાનું. અહીંયાં મારે પૂલ બંધ થઇ ગયું.
હમ
અઈયા દરિયે તમે દરરોજ જાતા જ ને તે હાલીને જ જાવ
ના ના એ તો હોય ને તો જ હાલી જાય તો બાઈક માં જવાનું
ન્યાં તો ન્યાં પસી ચાલુ કરે દરીયે અં લગાતી લઈ ને ભાઈ
હા તેમ જ કરવું તો એમ જ કરીને
હમ એ તમે હા તમારે તો હારું સે વોકિંગ કરવાનું ઠંડાં રે
હમ
ખાલી પંદર મિનિટ અડધી કલાક તમે અયા આપડે શરીર માટે કાઢો તોય બઉ હારી
હા હા એ
ધ્યાન દરવાનું ને ધ્યાન ધરવાનું કરીને ધ્યાન દરીએ ખાલી આંયખુ બંધ કરીને પાંચ મિનિટ સાંત રહીએે ને તોય આપડા બાળક થાય ને આપડેય ક સાંત રે
હાં હાં
બરોબર છે ટાઈમ હોય ને તંય આંખ બંધ કરી નીચે પાથરી પલોઠુ વાળીને હાથમા ગલા કરીને બેસી જ જવાનું પાંચ દસ મિનિટ આપડા તો આપડે કઈ બઉ થોડી યાદ ન રહેતું હોય આપડી યાદ શક્તિ વધે બાળકને એવ કેટલું હો હ આપડે જેવું કરીએ ને એ અંદર બધું શીખી જાય
હા એ તે છે ને આપડે ગુણે એને મલે
હમ તાર જો કે તારા જેવું હોય છે ને તો કઈ, વાંધો જ નહી આવે તો તો બધા. મળવાનું, ક ને બધ તોા દવું આવ્યું ને. પ જેવો જ થઈ જયા લે ન સાગર ને શિવ
ટું કોપી કે
મેં તો નામે વિચાર લીધા ત લગભગ તો મારી રાસી જાય છે.
હ હ.
ક કાહેને મેષ રાશિ જાય છે, મે રાશિ ક ઉસવાય છે બે માંથી એક, પછી તો એ તિથી ઉપર આધારે હાધારી મેસશે કાકાની મેસ છે, એવું ઓલા મજ હ તો જો એટલે એટલી તારીખની અંદર આવી ને તો મારી રાખ આય છે, નગર પછી કઈ ફેરફાર થાય તો કઈક ખબર નહ આગળ પાછળ હોય પછી ટાઈમ ન કઈ હોય.
હા આત કલાવંદદે
કેટલો ટાઈમ નઈ ને એટલો ટાઈમ નક્ષત્ર કેક બદલતા હોય તો રાશિ બદલે એક પઠાતો દઈશે પછી તો જોઈ
હા અ શું અમ તને ખબર પડે કઈ રા મેસ આવે તો
તાવે તલસા ના નામ મય છે, અ ઉપર તો ઘણા નામ છે, આ બ વ ને ઉપર જ વસાય છે.
હા જે મા હોય તો વિશાલ લેજ ગમે એ રાસયે આવે એ
એવું કય ને હા રાખવામ કેટલા રા
હા એટલે ફુઈ નો વધાર હક થાય ને એમ એ તો પછી તો બધી ને ગમે એવું પણ આ
હા સિવ ન મેં મારી રીતે જ રાયખુતુ પિયુષભાઈ
હા એટલે તો અત્યારે તે મા બાપ કેમ એજ રાખે પણ આમ તો કેવાય તો એ ને કે હા ફોઈને રાખવાનું એમ એ તો પછી બધાને ગમી જ રાખવાનું હોયને
કોદી છે, ને કોદીનુ નામ દ્રષ્ટિ રાયખુ દ્રષ્ટિ રાખો દ્રષ્ટિ દ્રષ્ટિ
હ.
તો એ કટાણ કોઈ કોમલ લાગશે તો
હા અસ્મિતા નામે એની બદલાઈ ની
હા.
છે બધા દાખલો પલતાવા જાય ને ત્યારે બદલાઈ
હા એ પેલા ત એ ગમે રાખી
હા હા.
રખાય એક જ નામ હ શીવ શીવ પેલેથી
હા એ
હા બે બે રાખીએ શિવિવનું હા ઓલું પણ આમ બે અક્ષર ન જ
સાહેબ ન નામુ છોકરાન નામ વીર રાયખુ વીર ને બેદ નામ નેહા ને વીર હા મેડમ નું નામ નેહા છે, ને નુપુર રાય
હા રાશી ને એ આ તેજ
હા.
હમ
સ